હાલો
આવે છે.
હલો.
હાલો અવાજ આવે છે?
હા આવે છે.
શું કરો હો?
હા હું તો સંતો હો તમે કો
કેમા હુંવાનું હોય હાત વાગ્યામાં
આ એમાં એવું છે કે મારે ના નાઈ એમા એવું છે કે મારે ઓફિસ છે મારે હમ અને હું મારે ખુદ નો મારો કારોબાર એસી વેચવાનો
બરોબર.
હમ. સવારથી સાત વાગ્યા સવા સાત વાગ્યા કારીગર લોકો આવી જાય. અને હાલો.
અવાજ કપાય છે અવે આયો હરખો
આયવો અવાજ અવે? હલો. હમ બોલો હવે આયવો અવાજ?
તમે કંઇક કહેતાતા
હેં શું?
તમે કઈ કેતા હતા બે કારીગર હાથે લાયવુ એવું.
એટલે એમાં એવું હો કે અમારી દુકાનમાં બે કારીગર રાખેલા હે હ
બરોબર.
હા અને અમારા એસી નો કારોબાર હે અને અમારા ફાધર જે રહ્યા ને મારા પિતા હમ અને એ મારા પિતા જમીન લે વેચનું કરે પ્રોપર્ટી નું.
બરોબર. આપડે નઈ હોય જમીન હુ થાય?
હ જમીન લેવામાં તો એવું હશે. અત્યારે કે જે પ્રમાણે જેવો એરિયા જેવો સેક્ટર એ પ્રમાણે જમીન ના ભાવ ચાલે અમારે તો અહં
એ હતું એરિયા પ્રમાણે ભાવ હોય
હા આઈ થિક અમારે જે અત્યારે અમારા પપ્પા એક નવી એક ડીલ કરી હ વીઆઈપી એરિયામાં એ લગભગ અમે બે કરોડ નો કઈક પ્લોટિંગ એવું કઈક છે. લગભગ આઠસો, નવસો સવાર નખાય કેક્ઝમ્ટંગની અને આ હ અહિયાં એક તં એક વીલો બનાવવાની એક વાત ચાલે વિીલા વીલા એક
બરોબર સરસ તમે પૈસા વાળા ગ ને બધું કરીરીએકો
હ માતાજીની ઉફાળાની દયા
ઈ હજું ઈ હત કયો બીજું નવીન માં
બસ નવીનમાં તો તમે જણાવો ત્યાં કેવો વરસાદ છે
વરસાદ તો અભી જ ગયા ને કાલ પ્રમી બહ હતો વરસાદ
હા તમારે સારું અમારે તો અહં વરસા્યાદ જ નથી આવતો
એવું
હમ મા સુરેન્દ્રનગર સિટી
અચ્છા એવું હેને આપડ ગામડા રેતોધયું પછી
ના અહિયાયાથી પાછું ચેન્જીસ કરું ને મે મકાન પર બીજું લીધું ને
એવું કીધું તો ને પાર્ટી મા આપી ને
પાર્ટી જોઈએ તો આવતાર અહિયાં સિટી માં જઈએ ફરવા ગાડીઓ વાડીઓ લઈને
આવીયા તું નઈ હ તમે પૈસા વાળડા થઈ ગયા
હમ તમને
પાર્ટી એી ન કીધું એને ફોરન મને નથી આવડતી ના
નથી આવડતી ન કરરું તમને કે કે આવો તમે હું તમને એમ કેત કે ચાલો થાર માં ફરવી તમને એમ કેત કે તમે ચલાવી લો
તો તમનેને ધાાવડતી
મને તો આવડે જ છે હું ચલાવું તમે ચલાવો એમાં ફેર પડે ના ના ના ના ના ના ના
હ હ હતું બે ચલા એ ફેર પડે તમે કોણ કહમાં
હા
બ
બોલો બીજું નવીન માં અમ અહં કેવું કાલે આમ
હા ના રાખે અમારે શું હોય
કેવું વાતાવરણ કેવું આમ વાતાવરણ કેવું ઠંડુ તડ તડકો કેવા પડે ં
ધડકો નો પડે અત્યારે વાદળ હોય પણ વરસાદ આવે નહી એવું થાય
અમારે તો અહિયાં સિટી માં ડેલી સવાર થી લઈને સાંજ લગી ઓનલી પણ તડકો જો
એનેવ એ
હમ વરસાદ તો બિલકુલ નહીિ આવતો અરે બિલકુલ વરસાદ તો આવતો જ નહીિ બિલકુલ અહેમદ સમજા હા અરે ગરમી એટલે કે ફૂલ વાત ના પૂછો એસી વગર તો રેવાતું નથી અતયારે અમારે, ઓફિસ અમારે મિનિમમ ચાર તો એ સી હે.
એવું?
હા.
બેઠાનું મોકલા દઉ અહિયાં.
શું?
એકાદુ મોકલાવો આ બાજું.
હા તો કાંઈ વાંધો નહીં, તમે મને અહ તમારો એડ્રેસ મને ડી એમ કરો હું મોકલાવી દઉં તમ તારે. બોલો બીજું કાંઈ?
બહ બીજું કાઈ નહીં, તમારી દયા, તમારી જેવા
બસ-બસ-બસ મજા-મજા કરો, મને તમે મને તમે ડી એમ કરો તમે મને એડ્રેસ તમારો. હું તમને તમારે આજ તો લગભગ આ આજ તો બાવીસ તારીખ થઈ, તો હું હું કાલ સવારમાં હું ઓફિસે જાઉં, એટલે કુરિયર કરાવું એટ એટલે આઈ થિંક તમારી પાસે એક્સપ્રેસ કુરિયર કરાવું તોય આઈ થિંક અહ ચાર દિવસ થઈ જશે કા ત્રણ દિવસ. કોઈ તમારી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ચાલે તમારે કાંઈ, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં કયું તમારે ચાલે?
અમારે અહિયાં તો અહિયાં ઓલું, હું આપડે કહેવાય! નંદન
મન્સુરી ચાલ, નંદન કુરિયર, મન્સુરી નથી હાલતું?
ના એવું ઈ તો પહેલી વાર નામ હાંઈભળું.
ના, ના ચાલતું જ હશે, હું પૂછી લઈશ તો હું મન્સુરીમાં કરાઈ દઈશ તમને કુરિયર.
એવું?
હમ્મ. બોલો બીજું કાંઈ? મન્સુરીમાં હું કાલ સવારે નખ ખાવીશ, મન્સુરીમાં કાલ સવારે નખાવીશ, પરમ દિવસે તમારી પાસે આવી જશે.
આભાર તમારો. તમારી જેવો ભગવાન એય નહીં તમારી જેવા માણા હોય ને
આંખલા કરો, આંખલા કરો.
હા.
તમારી બાજું પ્રોપર્ટી માં કેવા ભાવ હાલે?
અમનેય ન પણ આપણો વિષય નહીં ને પાસો ઈ. આપને પ્રોપર્ટી ને બ્રોપર્ટી માં એમા. પૈસા વગર આપણે હું કરીએ હવે?
ગાડી વાડી એવું કાંઈ, ટુ વ્હીલ, ફોર વ્હીલ એવું કાંઈ ખરા?
બાઈક સે.
એક બાઈક સે. સ્કૂટી બુટી એવું કાંઈ?
સ્કૂટી એક સે.
અચ્છા.
એક સ્કૂટી હે..
અચ્છા, ફોર વ્હીલર નથી ઘરે.
ના, ના. આપડે એને શું
હા તો અહિયાં આવી જાવ સિટી માં, શીખવાડી લેઈ તમને.
ચોક્કસ-ચોક્કસ.
હમ્મ. આવો-આવો-આવો ક્યારેક આવો ટાઈમ બાઈમ કાઢીને આવો. અહિયાંની સિટી ની એક અમારી એક હોટલ છે પ્રેસિડેન્ટ હોટલ ફેમસ. રેસિડન્ટ હોટલમાં આપડે જમવા જવી.
બરોબર. એવી એટલી બધી ફેમસ હે?
હોવ ફેમસ હે, ફા થ્રી અહ થ્રી સ ટાર ચાર હોટલ હે.
હ હ જમવાનું બધું હુ અહિયાં મળી જાય
હ જમવાવામાં તો તમને બધુ ટોટલી વસ્તુ ડ્રિંકિંગ સહિત ટોટલી વસ્તુ
એવું
હા
હા ડ્રિકિંગ ન થઇ ગયું હ
હા ટોટલી વસ્તુ એ ટુ જેડ કેમ કે થ્રી અત્યારે કે આ ફાઈવ સ્ટાર હોટલ છે પણ એમાં મળે પણ આપડે તો ગુજરાત ના છીએ એટલે આપણને તો પીવા તો ના મળે એના માટે ગુજરાત બાર નું ટિકિટ કેવું કઈક આપડે ભ હોવું પડે તો જ આપણને પીવા મળે આપને તો પીવા ના મળે હ પરમિશન હોવી જોઈએ આ ટિકિટમાં કેમાં આપે ક પરમિશન હોવી પડે તો જ આપણને આપે
ઈ હાચુ ઈ હાચુ
એમ
હમ પરમિશન લેવી પડે ને હોટલમાં એ તે
હા એ આતુ ત તમામર
અત્યારે અગ્નિિવર ની ભરતી ભરતી ચાલુ છે ફોમ બોમ ભરી દયો
માં જ્યાં અમે એવા ભ ઘણાણ તો અત્યારે તમારે જેમાં પૈસાવાળો નથી ગયા હોય
હ તો શું તમે અમારી જેમ્યા તમે અમારી જે મે ક બિઝનેસ ઉભો કરીયો તમારા આજુબાજુના એરિયામાં તો ઈન્વેસ્ટમેન્ટ હું કરું બેસજો તમે ફિફ્ટી ટકા મારું હ પછી એધ વિશેષ તો હું શું મદદ કરું
તો એને પોતાનું જ ઉઊભું કરવાનું હોે
ભલે વાર લાગતી
એવું એમ ને
હા અત્યારે જો વાતાવરણ થયું પાછું વાદળા થયા વધા
અમારે તો સિટી માં કાય છે નઈ
અત્યારે છે વરસાદ આવે એવું લાગે હે પણ આવે તો કામ
તમે તમે જ્યાં તમે જ્યાં રહો છો ત્યાં ડિમાન્ડ કે સ્માર્ટ બજાર એવું ક એક મોલ બોલ ખરા
હા એવું કઈ હોતું નથી ગામડું
વી માર્ટ જુડિયો કાઈ જ નહીિ
કઈ વસ્તુ નહ બહાર જે પાન ના ગલાની દુકાન હે બીજું કઈ નથી દૂધની ડેરી છે મે બા જુમાં માર્કેટિંગ યાર્ડ છે
અચ્છા માર્કેટિંગ યાર્ડ રો હો
હા માર્કેટિંગ યાર્ડ છે અં વાહનો આવતા હોય બધા ગામડા ગામડાથી
તો તો તમારે બઉ તમારે બસ માં ટ્રાવેલ કરવા માટે તો તમારે બઉુ દૂર જવું પડતું હશે સિટી ની બહાર રતા હશો એટલે
ના ના બસ સ્ટેન્ડ હામે છીએ હ જ બસડની
હ મતલબ બસ સ્ટેન્ડ ની અ બસ સ્ટેન્ડ ની સામોસામ ઘર છે
હ
હમ તો તો સારું કેવાય
વસ્તીની હમ આપડે મકાન જે આપડે લોકેશન
આમ ખાલી કેવા પૂરતું બસ તેન છે આ એફાઈ બસ સ્ટેન્ડ આમ કેવું મીડિયમ
બનાવ હમણાં હજી છ મહિના થી હજ નવું બને.
તો તો હારું જોઈ ને
હારૂ ચાલ હવે પછી ફોન કરૂ હવે.
એ એ વાંધો ની વાંધો ની હ